કેમ છો મજામાં?
મજામાં છું, ને તમે કેમ છો?
હમ્મ આ તમારો અવાજ સંભળાય છે.
ખાાવ છે ને મારો ક્લિયર સંભળાય છે ને?
હા, અમેરિકામાં રહેતા વ્યક્તિ નો ખોરાક. આપણેે એ વિષય પર આજે વાત કરીશું બરોબર.
ઓ સરસ-સરસ વિષય છે. બોલો
આજે આપણે અમેરિકામાં રહેતા વ્યક્તિના ખોરાક વિશે વાત કરીએ.
હા, આ વિષય રસપ્રદ પણ છે અને ઉપયોગી પણ છે.
અમેરિકા મોટો દેશ છે અને ત્યાં ઘણા જુદા જુદા પ્રદેશ ન
હા એટલે ત્યાંના ખોરાકમાં પણ ઘણી વિવિધતા તમને જોવા હા, મળતી હશે.
સવારે ઘણા લોકો હળવો નાસ્તો કરતા હોય છે.
અને નાસ્તામાં બ્રેડ, માખણ, દૂધ અથવા ફળ લેવામાં આવે છે.
કેટલાક લોકો ઓટ્સ પણ ખાતા હોય છે.
હા, જો ઓટ્સને દૂધ સાથે અથવા ફળ સાથે પણ વામાં આવે છે.
કેટલાક લોકો ઈંડા પણ ખાતા હોય છે.
હા, જે લોકો શાકાહારી હોય. તે બીજા પૌષ્ટિક ખોરાક પણ લેતા હોય છે.
નાસ્તા સાથે રસ અથવા દૂધ પણ લેવામાં આવે છે.
અને કેટલાક લોકો ચા કરતા કોફી વધુ પી પીતા હોય છે.
કોફીનો ઉપયોગ ઘણા ઘરોમાં થાય છે.
હા અને કેટલાક લોકો તો સવારે ગરમ પાણી પણ પીતા હોય છે.
સવારનો ખોરાક શરીરને ઊર્જા આપે છે.
જેથી સારા નાસ્તાથી દિવસ સારી રીતે શરૂ થાય છે.
બરાબર બપોરના ભોજનમાં ઘણી બવ ઘણી વસ્તુઓ હોય છે.
સલાડ ઘણી જગ્યાએ ભોજન નો મહત્વનો ભાગ હોય છે.
સલાડમાં ટામેટા, કાકડી, ગાજર અને બીજા શાક પણ હોય હોય છે.
કેટલાક લોકો સુપ પણ પીતા હોય છે.
સૂપ ગરમ હોય તો શરીરને રાહત મળે છે
કેટલાક લોકો ભાત સાથે શાક પણ ખાતા હોય છે
આસ્તાા પણ ઘણા લોકો ન ઘણા લોકો ખાતા હોય છે
હા પાસ્તા વિવિધ રીતે બનાવવામાં આવે છે
કેટલાક લોકો સેન્ડવીચ પણ ખાતા હોય છે
અને સેન્ડવીચમાં શાકભાજી અથવા બીજી વસ્તુઓ મૂકવામાં આવે છે
ફળ પણ રોજ ખાવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે
સફરજન કેળા અને દ્રાક્ષ ઘણા લોકો ખાતા હોય છે
નારંગી પણ ઘણી વખત લેવામાં આવે છે
ફળોમાં ઘણા વિટામિન્સ હોય છે.
શાકભાજી પણ રોજ લેવાની સલાહ આપવામાં આવે છે.
જેમ કે બ્રોકલી, ગાજર અને મટર પણ વાપરાય છે.
બટેટા પણ ઘણી રીતે બનાવામાં આવે છે.
કેટલાક લોકો તો બટેકા ઉકાડીને પણ ખાતા હોય છે.
કેટલાક લોકો ઓવનમાં પકાવેલા બટેકા પણ ખાતા હોય છે.
અને જમવામાં રોટલી જેવી વસ્તુ ઓછી હોય પરંતુ બીજા અનાજ વપરાય છે.
ચોખા પણ ઘણી વખત બનાવામાં આવે છે.
મકાઈમાંથી પણ ઘણી વસ્તુઓ બનાવામાં આવે છે.
કઠોળ પણ પૌષ્ટિક ગણાય છે.
રાજમા, ચણા અને બીજા કઠોળ પણ વપરાય છે.
કેટલાક લોકો ઘરે જમવાનું બનાવે છે.
અને કેટલાક લોકો તો બહારથી પણ જમવાનું લાવે છે.
બહાર ઘણી પ્રકારની ભોજનની જગ્યાઓ હોય છે.
હા, ત્યાં જુદા-જુદા દેશોના ખોરાક પણ મળે છે.
ઘણી જગ્યા એ મળતો થઇ ગયો છે.
સાચી, વાત છી. અને ગુજરાતી ભોજન પણ કેટલીક જગ્યાઓ પર મળે છે.
ઇટાલિયન, મેક્સિકન અને ચાાઈનીઝ ભોજન પણ લોકપ્રિય છે.
લોકો તો પોતાની જરૂરિયાત પ્રમાણે પસંદગી કરે છે.
સાંજે, હળવો નાસ્તો પણ લેવામાં આવે છે.
ફળ અથવા સૂકામેવા પણ લેવામાં આવે છે.
રાત્રે ભોજન સામાન્ય રીતે શાંતિથી લેવામાં આવે છે.
રાત્રે ઘણા લોકો હળવું ભોજન પણ લેતા હોય છે.
પાણી પૂરતું પીવું પણ જરૂરી છે.
અને દિવસભર પાણી પીતા રહેવું સારી આદત છે.
સંતુલિત ખોરાક શરીર માટે ઘણો જરૂરી છે.
હા, ખોરાક સાથે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
તાજા શાકભાજી અને ફળોનો ઉપયોગ વધુ થાય છે.
જેથી સારા ખોરાકથી તંદુરસ્તી સારી રહે છે.
આ રીતે અમેરિકામાં રહેતા વ્યક્તિના ખોરાકમાં ઘણી વિવિધતા જોવા મળે છે.
અહ અને સંતુલિત ખોરાકનું મહત્વ દરેક જગ્યા એ સમાન હોય છે.
આપણે હવે અમેરિકામાં મળતા વિવિધ ખોરાક વિશે વધુ વાત કરીએ?
હા, ચોક્કસ. ત્યાં અલગ-અલગ પ્રદેશના અલગ-અલગ પ્રકારનું ભોજન જોવા મળે છે.
કેટલાક પ્રદેશોમાં ઘઉંનો ઉપયોગ વધુ થાય છે.
અને બીજા પ્રદેશમાં મકાઈમાંથી બનેલી વસ્તુ વધુ વપરાય છે.
ચોખા પણ ઘણા ભોજનનો એક ભાગ હોય છે.
કઠોળમાંથી પણ ઘણી વાનગીઓ બનાવામાં આવે છે.
રાજમાનો ઉપયોગ ઘણી જગ્યા એ થાય છે.
અને ચણા પણ ઘણા ભોજનમાં લેવામાં આવે છે.
વટાણા માંથી પણ સા સ્વાદિષ્ટ વાનગીઓ બને છે.
શાકભાજી ભોજન રોજના ભોજનમાં સામેલ જ હોય છે.
ગાજર ઘણા લોકો ભોજન સાથે ખાતા હોય છે.
હા અને એ કાકડી પણ સલાડ માં મુકવામાં આવે છે.
ટામેટા નો ઉપયોગ ફળ વાનગીઓમાં થાય છે.
હા. અને ડુંગળી પણ રસોઈમાં ઘણી વખત વપરાય છે.
હા મરચાં નો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં થાય છે.
જેમ કે મીઠું અને મસાલા પણ માપ થી નાખવામાં આવી છે. છે
તાજા શાકભાજીનો ઉપયોગ વધુ સારો ગણાય છે.
હા અને તાજા ફળ પણ રોજ લેવાનું કલા આપવામાં જ આવી છે.
સફરજન ઘણું લોકપ્રિય ફળ છે.
અને કેળા પણ સરળ રીતે મળી રહેહી છે.
નારંગીમાં વિટામિન હોય છે.
દ્રાક્ષ પણ ઘણા લોકો ખાતા જ હોય છે.
તડબૂજ પણ ગરમીના દિવસોમાં લેવામાં આવે છે.
જામફળ પણ કેટલીક જગ્યાએ મળે છે.
રસ પણ ફળમાંથી બનાવવામાં આવે છે.
અને ખાંડ કરતા ફળની મીઠા સારી ગણાય છે.
દૂધમાંથી પણ ઘણી વસ્તુઓ બનાવવામાં આવે છે.
દહી પણ ભોજન સાથે જ લેવામાં આવે છે.
પનીર જેવી વસ્તુ પણ કેટલીક જગ્યાએ મળે છે.
હા અને માખણ નો પણ ઉપયોગ થાય છે.
ચીઝ પણ ઘણી વાનગીઓમાં વપરાય છે.
અનાજ શરીરને ઉર્જા આપે છે
ઘઉંનો લોટ પણ વપરાય છે.
અને મકાઈ નો લોટ પણ વાપરાય છે.
ઓટ્સને પૌષ્ટિક અનાજ ગણવામાં આવે છે.
વિવિધ અનાજથી સંતુલિત ભોજન બને છે.
કેટલાક લોકો ઘરમાં ભોજન તૈયાર કરે છે.
કેટલાક લોકો તૈયાર ભોજન પણ ખરીદી છે.
ભોજન બનાવતા પહેલા હાથ ધોવાનું મહત્વ છે.
સાચી વાત છે અને રસોઈની જગ્યા પણ સ્વચ્છ રાખવામાં આવી છે.
ફળ અને શાકભાજી સારી રીતે ધોવામાં આવે છે.
અને તેમાં સ્વચ્છ પાણીનો ઉપયોગ પણ જરૂરી છે.
ભોજન યોગ્ય તાપમાન પર પકાવવામાં આવે છે.
અને વધેલું ભોજન યોગ્ય રીતે સાચવવામાં આવે છે.
ભોજન નો વ્યર્થ બગાડ ઓછો કરવાનો પ્રયત્ન થાય છે.
જેટલું જરૂરી હોય એટલું જ લેવું સારું ગણાય છે.
કેટલાક લોકો ઘરમાં બગીચો પણ ઉગાડે છે.
હા અને તેમાં તાજા શાકભાજી પણ ઉગાડી શકાય થી
જગ્યાએ બજારમાંથી રોજ તાજી વસ્તુ મળે છે.
અને મોટી મોટી દુકાનો માં પણ ઘણી પસંદગી મળે છે.
વિવિધ દેશોના ખોરાક પણ એક જ જગ્યાએ મળે છે.
સાચી વાત છે અને આ રીત તે અમેરિકામાં રહેતા વ્યક્તિ ખોરાકમાં ઘણી વિવિધતા જોવા મળી છે.
આપણેે આ વિષય પર આજે ખુબ સારી વાતો કરી. હવે આપણે ફરી વક્ વખત આની વાત ફરી વખત કરી છે આજે
ચોક્કસ.
આવજો.
આવજો.